તો
હા બોલો કેમ છો મજામાં
મજામાં તું કેમ છે.
બસ હું પણ એકદમ મજામાં છ
બરોબર મે કીધું લાઈકણા ટાઈમ થી ફોન નથી કર્યો વાત કરી
હા બોલો તમે કો કેવું ઓફિસ ને કેવું ચાલે
બસ ઓફિસમાં તો હવે ચાલે રાખે આમ તો સારી ચાલે છે. પણ આજે જો ને એક કેવી મજેદાર ઘટના બની ને વિચારી મેં કીધું કે લ્યા હવે તને કહું દે પૂછું એટલે
અરે વાહ જલ્દી કયો એવું તો શું જ થયું મન તો આવ વાતાવરવાની બહુ મજા આવે સાંભળવાની
અરે આજે સવારે હું થોડું મોડું પહોંચી ઓફિસમાં મારા ઘરે થોડું કામ હતું તો મારે મોડું થઈ ગયું હું દોડતી દોડતી ઓફિસ માં ગઈ મને લાગી કે બધા મીટિંગમાં હશે એમ એવું મને લાગ
અચ્છછ
હું સીધી કોન્ફરન્સ રૂમમાં ગઈ અને મેં કીધું ગુડ મોર્નિંગ એવરી બનું મેં કહી દીધું બધાને અને હસવા લાગે
હે
હા હા પછું બધા હસવા લાગે કારણ કે છે ને અમારી ટીમમાં મિટિંગ જ નહતું બીજી કંપની ના ક્લાયન્ટ બેઠા
અરે બાપરે પછી ત્યાં શું કર્યું
અને મને તો એટલી શરમ આવે ને હું એટલી શરમાઈ ગઈ કે તત મે કીધું સોરી ખોટો રૂમ કઈ ને હું તો ફતે પણ બહાર આવી ગઈ હવે કરવું શું બધા બેઠા હતા અને
હા તો પછી તો ઓફિસમાં બધા ચીડાયું હશે
અરે આ હો દિવસ ચા બધા કેતા હતા કે નવી નવી ટીમમાં જોડાય ગઈ એ શું નવી ટીમમાં જોડાઈ ગઈ કે શું બધા આવોજ મને ટોન તુ મારે
હા હું તો ક્યારેક થઈ જ જાય પણ
તારી જોડે આવું કઈ થયું ક્યારે
હા એક વખત મેં મારા મિત્રને મોકલવાનો મેસેજ ભૂલથી મારા મેનેજર ને મોકલી દીધો
ઓહ વાબરે્યો એ મ લાગતી હતું
અરે એમાં લોખીજી એવું કે આજે તો બહ આજે તો બહુ જ કામ કરાવે છે એમ
પછી
પછી બે મિનિટ પછી સમજાયું કે મેસેજ મેનેજર ને ગયો છેું મને લાગ્યું કે હવે તો મને બોલશે કંઈક નું કંઈક
અરે રે પછી મેનેજરે કઈ કીધું નને તને
તેઓ તો હસ્યા અને પછી બોલ્યા કે. ચાલો, આજે તો થોડુંક ઓછું કામ આપી દઈએ તે, અને ત્યાં આવો મેસેજ કરે છે તો.
હ, હા, મેનેજર સારા કેવાય ને, તો બચી ગઈ ને, તો તો. પતી ગયું હતું.
હા નહી, તો બહુ મોટી મુશ્કેલી થઇ જાય.
સાચી વાત છે, અમારા ઓફિસ માં પણ છે ને, એક હોય છે. એ રોજ પોતાના ચશ્મા જ શોધતો રે.
પછી ક્યાં મળે.
અરે એના ચશ્મા છે ને, એના માથા ભરો જ હોય. તો ગાંડો બધા ચશ્મા સોડતોય હ. અમારે ભી નંગ છે, ઓપરીસંગ.
આવું તો મારા પપ્પા પણ કરતા હોય છે.
એક દિવસ તો કેવું છે, બધા પાંચ મિનિટ સુધી ચ હા, બધા અરે એની જોડે રોજ રહી ને, બધા ને ઓ હાઈ ખોવાઈ ગયા છે, ખોવાઈ ગયા છે. બધાય પાંચ મનિટ શોધી, ચશમા શોધી.
પછી.
પછી એક જણ હતો ને, એને કહ્યું કે, સર તમારા માથા પર જ છે.
બધ તો, બધા બહુ હોશિયાર હશે.
અરે સખત બધા બઉ વિશે, સર પોતે જ હવા લાગે ને, કારણ કે એ બી પોતે. તે શોતા આવતા.
અમારા ઓફિસમાં પણ એક એવી ઘટના બની હતી.
શું?
એક નવા કર્મચારી એ પ્રિન્ટ કાઢવાને બદલે, પોતાની ઓફિસ ન જે. ટેસ્ટ હોય ને, એ ઈમેલ મોકલી દીધી.
બધા લોકોને.
હા, લગભગ એમાં તમે જોઓ ને, બસો જણા લોકો હશે.
હા, તમારી કંપનીમાં તો બહુ મોટો સ્ટાફ છે ને.
હા, તો પછી. બધા જ ને, રિપ્લાય કરવા લાગ્યા મોહ્યો, ઓકે થેન્ક્સ આખું ઇનબોક્સ. જ ભરાય ગયો તો.
અરે, અરે, પછી તો પ આઈ. ટી. ટીમ તમારી ધંધો લાગી ગઈ હશે.
હા, બધાને કહું કે, રિપ્લાય ઓલ ના કરો. પણ ત્યાં સુધી તો મોડું છે, કી તું બધા તરત જ જવાબ આપવા માંડ્યા હતા.
સાચી વાત છે, આવું ના નાની તો બધું ઓફિસ માં આવું બધું વાતાવરણ ચાલતું. પણ ચાલે, તો સારું આવું હળવું લાગે, આપણ થોડું કામ કામ કામ કરતા.
હા, થોડોક આમ ટાઈમ પણ પાસ થાય ને, આમ થોડક એવી બધી ઘટનાઓ થાય ને, તો આમ. થોડી મજા બી આવે ને, તો પછી આખો દિવસ કંટાળો આવી જાય.
હા, સાચી વાત છે ને. આમ, થોડું-થોડું હસ્તુ રહેવું બી જરૂરી છે ને.
આ તો સારું આવે, રીતે વાત કરી આપડે, તો આપને ઘણું હસ્યા બી મળ્યું ને. પાછુ આપણે પોતાના ઓફિસમાં બેતા, ત્યારે પણ આપણને આવું હસવાનો મોકો મળે.
સાચી વાત છે, એ વાત તો સાચી. આવું બધું તો ઓફિસ માં બધું બહુ થતું હોય, તમારે મેનેજમેન્ટમાં બધું. કેવું ચાલે?
અમાન મેનેજમેન્ટમાં ઘણી વખત તે તો આમ સારું ચાલતું હોય, પણ કોક વખત એવું છાય કે, માણસ કોઈ કોઈ વસ્તુ ભૂલી ગયો હોય ને, તો આ કી તો આખી જે પ્રોસેસજ હોય ને, એ બધી ઊંધી થઈ જાય, ગમે તેટલી મહેનત કરેલી હો ને, એના પર પાણી વળી જાય.
સાચી વાત છે, એમાં એવું જ થાય. અને આમાં તો કેવું થાય, કે કોક કામ કરે અને કોકે એનું ક્રેડિટ લઇ જાય, એવું બધું બી બહુ થાય છે આમાં તો.
હા, ઓફિસ પોલિટિકસ જ્યાં ચાલતું હોય ને ત્યાં એક બીજાનું આમ સારું બી થાયને, પછી ઊંધું બી થવા માંડે, કે કર્યું કોઈ એ હોય, અને નામ કોકનું સારું થાય.
અમારા ઓફિસમાં પાછા છે ને બીજા એક ભાઈ છે, એ પાછું રોજ એવું કે, કે આજે હું સમય સરસજ ઘરે જઈશ, સમયસર ઘરે જઈશ, એવું રોજ કે.
હા.
પછી કે, પછી બધા પૂછે એને કે, તમે જાઉ છો, જાઉ છો, અને સાંજે કઈક ને કઈક એવું નવું કામ આવી જાય ને, કે ફરી બીચારા ભય ને મોડું થઈ છે.
આ એવું થાય, આપણને ટાઈમ થી આયા હોય, પણ જ્યારે નીકળવાનું થાય કે, કે ઘરે જ આ બધું આપડે કર્યું હોય ને, એજ દિવસે આપડે કામ આવી જાય, તો આપડે બેસવું પડે.
હા, એવુ છેને. અમારે તો પછી, કેવું થઈ ગયું કે, હવે સામેની ઓફિસ છે ને, એમાંથી બી અહીં અમારે, અમારે છે ને એક કેન્ટીન હતી, તો એ કેન્ટીન છે ને અમારે બંધ થઈ ગઇ. પછી આખી ઓફિસ માં પૂછતી રે કે, કોઈ પાસ ચા છે, ચા છે, કેવી છોકરી આવે છે અમારે. રોજ એટલા બધા, એટલા બધા કપ ચા પીવે, એટલા બધા કપ ચા પીવેને. એના કારણે તો અમારા ઓફિસ વળાએ કેન્ટીનજ બંધ કરી દીધી. પે આખી ઓફિસ માં બધાને પૂછતી ફરે, ભાઈ ચા છે, ચા છે.
ઓ બાપરે.
પૈસા, હવે તો કેવું કરે, સામેની ઓફિસ માંથી મંગાવે.
ઓ બાપરે! પણ એવું કરે તો એ લોકોને શરમ પણ ના આવે નહી.
એજ ને તો અમ બધાએ તો એનું નામ પાડી દીધું, હવે અમે તો આજે પણ એને છે ને, ચા ક્વિન કહીએ.
આખો દિવસ ઘણા બધા લોકો હોય કે, એવા લોકોને છે ને આખો દિવસ ચાજ જોતી હોય.
એ જ ને
તમે ચા પી ઓ છો કે નહી?
ના હું તો હમણાં થી ચા નથી પીતી, પછી એમ ના પીએ તો, એવું થાય કે માથું ચડી ગયું, માથું ચડી ગયું, એવું થાય એટલે પછી હું તો એવી, હા એટલે હું પછી એવી આદત જ નથી પડતી.
મને તો આદત છે, પણ આમ એવું નહી, હું દિવસમાં બે ટાાઈમ પી લઉં, પછી એવું નહિ કે મને જોઈએજ કે આમ કઈક ના પીવું તો કઈ થઈ જાય, કે આખો દિવસ પીધા કરું એવું નઈ.
બરોબર તમારે તો હમણાં છેલ્લે ઓફિસ માંથી કઈક પિકનિક ગયા હતા ને તમે લોકો?
હા અમે લોકો ઓફિસ માંથી ગયા તા એક રિસોર્ટમાં.
કેવું રહ્યું હતું અમારા ઓફિસ વાળા તો એવું કઈક ગોઠવતા જ નથી.
ના અમારા ઓફિસ માં તો આવી રીતે છ છ સાત મહિના થાય એવી રીતે વર્સે છે ને આવી રીતે નાની ટ્રીપ ત્યા તો પછી બઉુ ટાઈમ થઈ ગયોને તો થોડીક લોંગ ટ્રીપ છે ને એ લોકો પ્લાન કરે જ
બરોબર એટલે કેટલા દિવસ છે?
અમે લોકો રિસોર્ટ ગયા હતા ને તો વન ડે અને વન નાઈટ એવી રીતે ગયા તા. એક દિવસ એક રાત એમ કરી અને આખો દિવસ રિસોર્ટમાં ફર્યા એમ જો અલગ અલગ એડવેન્ચર હતા એ બધું જ કર્યું પછી ત્યાં ચા નાસ્તો અમારું બપોરનું જમવાનું ને રાતનું જમવાનું બધું એની અંદર આવી ગયું હતું.
બરોબર તો આ બધું ખર્ચો તમારું કં પની વાળા કરે?
હા અમારો ખર્ચો એવી રીતે કેવું કે એમાં બે ત્રણ મહિને અમારા જે. સેલ્સ કરવાના જે ટાર્ગેટ હોય ને એ અમારા પૂરા થાય ને. તો પછી કંપની વાળા જ ખર્ચો પૂરો કર્યો પણ ઘણી વાર એવું થાય કે ના થયું અને બધાને જવાની ઈચ્છા પણ હોય તો કેવું થાય કે થોડો ખર્ચ કંપની આપે થોડો બધા પોતાની જાતે કરે એવી રીતે.
અચ્છા બરોબર.
તો જાય જ તો તમે એવો કોઈ પ્લાન તમારા ઓફિસમાં તમે મૂકી ના શકો.
અમારે મૂકી શકે ને પણ અમારે પણ આવું જ છે અરે પણ અમારે કેવું. થાય છે જયારે બી કંપની આવું કઈ ટ્રીપ પ્લાન કરે કેવું કઈ થાય અને બધા ને પછી મંજૂરી માંગે ને તો અડધા લોકો હા કે ને અડધા લોકો ના કે. પછી છેલ્લે ચાર. પાંચ જણ રે તમે પાંચ જણ માટે પછી કંપની લઈ જાય તો કેવું લાગે પછી બીજા લોકો. ના લઈ જાય તો એ લોકો આવે બી નહી. અને પછી ઊંધું ઊંધું બોલે કે હા કંપની આમને લઈ ગઈ આમને લઈ.
હા હવેજો થોડા જણો ને તો મજા બી ના આવે. હ એ વાત સાચી તમારી. બધા સાથે હોય ને અમે લોકો બધા કામ કરતા હોય ને બ ધા સાથે હોયને તો જ વધારે મજા આવે એમ.
સાચી વાત છે એ તો જ મજા આવે મેં કીધું કે લાય અમારી કંપનીમાં. તો આવું બધું જ છે તમને પૂછ્યું તમારી કંપનીમાં પણ આવું જ બધું ચાલે છે.
હા આવી નાની મોટી ઘટના થતી હોય તો આપણને થોડું હસવાનું બી થઈ જાય. કોઈક વખત આપડે જે હસવાનું કારણ બની ગયા હોયએ.
એજ તારા સાચી વાત છે મનેમ કે ખાલી અમારી ઓફિસ માં જ આવું હશે પણ આ તો બધી ઓ સોમાં આવું જ છે.
ના ના એવું નઈ કોઈક ની કોઈક માણસ એક ઓફિસ માં એવું હોય કે જાયના લીધે આપડે હો. ફીસ માં મજાક મસ્તી મા હોતા હોયએ.
હા એજ ને બાકી પછી આખો દિવસ તો કામબી કેટલું કરવાનું.
હા આખો દિવસ પછી તમે આમ એક ધાર્યું કામ કરતા રહો કઈ બીમ અલગ વાત. ચીત ના હોય તો બી તમે આખો દિવસ કટાળી જાઓ અંદર.
સાચી વાત છે. અ મારે અહં વરસાદ આવયો લાગે છે ચલો ને હું તમને કરું મને તો તમાર. કપડાં પલળી જશે હ હા હું કરું તમને હા આવજો હા.